હાલો કેમ છે બેન?
હું મજામાં છું જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કેમ છો તમે?
હું પણ મજામાં છું. આજેના એક ખુબસુરત વિશે વાત કરીએ. સમય નું મહત્વ છે.
ટાઈમ મેનેજમેન્ટ, આ તો બ બહુ સરસ વિષય છે જો આના તો આ વિષે તો આપડે કેટલું કહીએ આપડું બધું જ ભવિષ્ય, આપણું આજનો સમય બધું જ આના ઉપર ટેકાયેલું છે.
એકદમ સાચું વાત.
આપડે જો સારી રીતે ગોઠવણી કરીને અને આપણે કોઈ પણ કામ કરીએ તો એમાં જરૂર થી આપણને સફળ તા મળે છે.
એકદમ સાચી વાત કરે. એ પૈસા ખૂટે તો ફરી કમાઈ શકે પણ સમય ખૂટી જાય તો એ વારે પાછો મળ મળતો નથી.
એકદમ સો ટકા ની વાત કરી. કે આપણે પૈસાની ખોટ પૂરી પાડી શકીએ છેએ. પણ જો એક વખત આપણું જે સમય જતું રહ્યું તો આપણે એને પુનઃ પ્રાપ્ત નથી કરી શકતા. એટલે આપડે આપણું સમય બહુ જ સોચ ચી સમજીને અને પછી આપણને અ ખર્ચ કરવો જોઈએ.
એકદમ સાચી વાત કરે. એટલે મોટા માન માન શું કે છે કી સમયનું કિંમત સમજો. એ જે વી વિદ્યાર્થી હોય ન તે સમય પર અગર અભ્યાસ કરે છે તો પરીક્ષામાં સારું પરિણામ મલ મેલવે છે. એ જે ની કરે છે તો પરિણામ સારું નહી મેલવે છે.
એકદમ સો ટકા ની વાત કરી તમે. વિદ્યાર્થી જીવનથી લઈને મોટા માણસો, બિઝ બિઝનેસમેન ઘરની ગ્રહણી કે વડીલો બધાં જ માટે ટાઈમ મેનેજમેન્ટ બહુ જ મહત્વ ધરાવે છે. જો બધાં જ પોતપોતાનું કામ સમય ઉપર કરે તો આપણે કઈ કહી શકીએ છીએ કે એ પરિવાર બધાં કરતા બહુ જ આગળ હમ છે બધી જ વસ્તુઓમાં એ આગળ થઈ શકે છે. એ પોતાનું અ સમય બચાવીને કા તો પોતાના સમયને સ સદુપયોગ કરીને એ પોત પોતાની તરકી કરી શકે છે.
એકદમ સાચું થયું. સમયનું યોગ્ય આયોજન કરવું એ જે સવારે વેલા ઉઠવું, સમ કામ સમય પર કરવું. અને આલસથી દો દૂર રહવું જરૂરી છે.
બિલકુલ. આપણે કોઈ પણ કામ કરવા કરતા પેલા જો આપણે એવી સારી રીતે પ્લાનિંગ કરી લઈએ. તો ઈ કામ કરવાની અલગ જ મજા હોય છે. અને એ કામ સારી રીતે થઈ રે એની પણ આપણે ચોકસાઈ મળી રહે છે. જયારે આપણે એનું કામ અ મેનેજમેન્ટ કરીને, પ્લાનિંગ કરીને કરીએ તો.
અ તો અ હું અ રોજ સવારે આમ મારા દિવસનું પ્લેન બનાવું છું. તમે બનાવો છો?
હા હું પણ બનાવું છું મારા રૂટીનનો, સમયનો અ શું મારે બીજા દિવસે શું કરવાનું છે. જો હવે તો હું એક ગૃહિણી છું એટલે મારે બાળકોને સવારે વહેલા ઉઠીને એ બધું બનાવી દઈએ, એમને તૈયાર કરવાનું એટલે હું બધી ગોઠવણી રાત્રે જ કરી દઉં છું કે મારે સવારે એમના ટિફિનમાં શું બનાવાનું છે. ક્યાં જવાનું છે, શું કામ કરવાનું છે. આ બધાની હું સારી રીતે ગોઠવણ કરીને, પ્લાનિંગ કરીને જો હું કામ કરું છું. તો હું મારા કામને સારી રીતે અને તણાવ અ થી રહીત થઈને હું એ કામ કરી શકું છું.
એકદમ સાચું થયું. અ યે અ સમયમાં થોડો ફેરફર અ ફેરફાર થાય. પણ મોટા ભાગના સમયના કામ પૂરા થઈ જાય છે.
બિલકુલ. હા અને જો વ્યક્તિ જે ટાઈમ મેનેજમેન્ટનું પાકુ હોય છે. એ સમાજમાં પોતાની અલગ જ પ્રતિષ્ઠા ધરાવે
એકદમ સાચું થયું. અને મો સોશિયલ મીડ
હહ
અને એકદમ સાચું થયું. અને સોશિયલ મીડિયા પર સમય બગાડવાના મોટા કારણ છે એ એકદમ ઘણા લોકો પાંચ મિનિટ માટે મોબાઈલ ખોલે છે અને કલાક નીકળી જાય છે.
એકદમ સાચી વાત કરી તમે આ મોબાઈલ સોશિયલ મીડિયા મોબાઈલ ફોન નુ ઇન્ટરનેટ ની દુનિયામાં આપણેે એક વખત પ્રવેશ કરીએ તો આપણને કંઈ સમય નુ ભાન જ રહેતું નથી. એટલે આપણને આપડો સમય કિંમતી બહુ જ છે કેવી રીતે વા કરવો એ આપણા પર ડિપેન્ડ થાય છે. અને એ જ આપણો ભવિષ્ય પણ તય કરે છે એટલે આપણને સોશિયલ મીડિયા કે કોઈ પણ જગ્યાએ આપણું વધારે ને હા નહી થવાનું. નહી વેફડવો જોઈએ.
એકદમ સાચું થયું બેન. અને સમયનો જો આદર કરવાનો વ્યક્તિઓ બધા આદર કરે છે. એ જે ડોક્ટર એ જે શિક્ષક એ જે એન્જિનિયર, વ્યાપા પારી, કિસાન બધા માટે સમય મહત્વપૂર્ણ છે.
બિલકુલ. એકદમ વાત કરી એકદમ એ હું તમને એક આના આના વિશે એક સરસ ઉદાહરણ આપવા વા આપવા માંગુ છું જેમ કે વરસાદ છે. તો કૃષિઓ માટે વરસાદ બહુ જ જરૂરી છે. અને જો વરસાદ સમય પર એ બસ હરે નુ એમાં પણ જો એજ વરસાદ વગર સમય એ થાય. તો કેટલું એમને અ નુકસાન ભોગવવું પડે છે. એટલે આપણે સમજી શકીએ છીએ આનાથી આપણે જાણી શકીએ છીએ. કે સમય પર કોઈ પણ વસ્તુ થવી કેટલી જરૂરી છે એવું નથી. કે આપણે કઈ તરક્કી કોઈ પણ થઈ જાય તો સારું ના એક કોઈક ઉમર હોય છે કોઈ પણ વિદ્યાર્થીની ભણવાની ઉંમર હોય છે બાળકોની રમવાની ઉંમર હોય છે. મોટાઓની બિઝનેસ જે કરે છે એને એમાં તરક્કી પામવાનો સમય હોય છે. એવું અ એનું અ મળી રહે એ સારું કેવાય છે. તો જ એ અ જલ્દી પ્રગતિ પામે છે.
એકદમ સાચું થયું અને જો સમય બરબાદ કરે તે પછ તે પછી પછતાય છે એ જેમ એ જે સમય સાથે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ.
બિલકુલ. આપણે સ્વાસ્થ્યનો કાળજી રાખવી એ પણ આપણી પોતાની ફરજ જ છે કારણ કે જો આપણને બધી વસ્તુ મળી જ રહે છે પણ આપણું સ્વાસ્થ્ય જ સારું નો રહેે તો પછી શું એનું શું મતલબ એટલે સમય નો એવી રીતે કે આપણને ફાળવવો જોઈએ કે પોતાના માટે પણ થોડો સમય કાઢવો જોઈએ. આપણી કાળજી રાખવા માટે ઘરના બધા કામો સમયથી કરીને બાળકોને પણ આપણને સમય નુ પાબંદ બનાવવાની. અ પહેલાથી જ આપણને એમને અ અ પાબંદ રાખવા જોઈએ એમને આ જાન આપજો અમારા સ હ ભણતરમાં રમવાનું બધું એક ટાઈમ ટેબલથી કામ કરો તો તમારું કામ સારી રીતે થાય એ
એકદમ સાચું થયું એ જે ભગવાન બીજી તરફથી મલેવું અમૂલ્ય દાન વરદાન છે સમય. એને યોગ્ય ઉપયોગ કરવો એ આપણી જવાબદારી છે.
એકદમ સાચી વાત કરી તમે. એટલે શું છે કે સમય માટે એ એને પૂછો જે એક મિનિટથી કોઈ પણ વસ્તુને ચૂકી ગયા હોય. આપણે ટ્રેનનો ઇંતજાર કરતા હોઈએ સ્વાટ જોતા હોઈએ અને ટ્રેનને એક મિનિટ સને ભાન હશે કે આ સમયની શું વેલ્યુ છે. એટલે એવું ના થાય જીવનમાં આપણા સાથે એટલે આપણને પહેલાથી જ કાળજી રાખવી જોઈએ. અને સમયને બહુ જ અ પ્રધાનતા આપવી જોઈએ.
એકદમ સાચું થયું એ જે સમય મે આરામ લેવો પણ જરૂરી છે, એ કામ કરના રહીએ તો થાક લાગે, થોડો આરામ લેવાની ફીર ઉર્જા મલે છે. એવમ સમય પર ઉ પણ જરૂરી છે. એ જે પૂરી ઊંઘ થી બીજા દિવસનું કામ પણ સારું થાય.
જોઈએ ને તે આપડે વધારે પડતો સમય સોશિયલ મીડિયા પર અ વેડફી નાખે છે, આ પોતાનું કામ વામ કરીને કલાકો સુધી બે બે ત્રણ ત્રણ ચાર ચાર કલાક એ મોબાઈલ માં પોતાની એનાથી શું છે એમને અ એમનું સમય તો બ થાય છે કારણ કે બીજા દિવસની શરૂઆત સારી થતી નથી. એટલે બહુ બધી મોટી ટી સમસ્યાઓ આવે છે એ લોકો એનું ભાન રહેતો નથી. કે પોતાનો કેટલો કિંમતી સમય સોશિયલ મીડિયા પર વેફડી નાખ્યો છે.
એકદમ સાચું થયું કામ કરતા વખતે વારંવાર મોબાઈલ ચેક કરનો એક સમય એ જે કામ કરીએ તો પરિણામ સારું આવે. ઘણા લોકો તો એકસાથ ઘણા કામ કર્યું કર્યું. તે ધ્યાન એકાગ્ર હોય તો કામ ક અ ઝડપી અને સારું થાય.
એકદમ સાચી વાત કરો છો કેટલા બધા લોકો છે જે એક સાથે મલ્ટીટાસ્કિંગ કરે છે. આપણે ગૃહિણીઓ માટે તો આપણે કહી શકીએ છે કે એ લોકો મલ્ટિટાસ્કિંગ છે. પણ મલ્ટિટાસ્કિંગ કરવાની પણ કલા આવી જોઈએ. એક સમયે આપણે જો એક કામ સારી રીતે તે ધારીને કરીએ એની ગુણવત્તા અને બે ત્રણ કામ એક સાથે કરીએ. એની ગુણવત્તામાં બહુ ફરક આવે છે, એટલે એક સમયે એક કામ સારી રીતે કરવું એ પણ આપણી ફરજ છે એમ.
સાચી વાત કરે છે. સમય બચાવશું તો જીવનમાં ઘણી પ્રગતિ કરીશું.
બિલકુલ એટલે સમય તો બહુ કિંમતી છે આપણા વડીલો પણ કહે છે. અને આજે આ સમય વિશે વાત કરીને મને બહુ સારું લાગ્યું બહુ બધી જાણકારી મલી કે આપણને કેવી રીતે આપણે સમયની ગોઠવણી ક ને આપણો આયોજન સફળ થઈએ છે. ચાલો તો પછી ફરી મળીએ.
ઠીકે ફડી મલીએ.